હેલો
કેમ છો
મજામાં કેમ છે તું ઘણા દિવસ પછી આપડી નિ નિરાત એ વાત થઈ રહી છે
આજે સવાર સવારમાં મેં તારો ફોન આવ્યો તો મને એમ થયું કે શું છે બધું બરાબર છે ને
હા બસ મજામાં હો આજે નવરી પડી એટલે થયું કે લાવ મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરી લઉ એકાદમાં કેમ કે શાંતિથી તો આપડી ક્યારેય વાત થઈ નહતી અને ઉતરાયણ નજીક હતી તો પતંગ ચગાવવાની શું તૈયારી ચાલી રહી છે તારી
અરે બસ કઈ નઈ બધું પ્લાનિંગ ચાલતું હતું કે કઈ રીતના આપડે ઉતરાયણ નું કરવું ને ઈ બધું ચાલી રહ્યું હતું એટલે પછી પ્લાનિંગ ચાલતી તીતે મારું પ્લાનિંગ તો ફિક્સ જ છે કે સવારથીને લઈને સાજ સુધી ફક્ત પતંગ પવન અને કાપ્યો છેની બૂમુ પણ આ વખતે દોરી ઘસવ ઘસાવવા અને ક ક્યારેય જવાનું છે
મેં તો મારા ભાઈને કઈ જ દીધું વાજ ખેરે તો કે આ વખતે હે ને એકદમ પાકી અને કાચ પાયેલી બરેલી ફીરકી લાવવાની છે કેમકે ગયા વર્ષે હે ને પેલા પડોશી હે ને મારી પતંગ બહુ કાયપી તી એટલે આ વખતે તો એ એમને એક પણ પતંગ હું કાપવા નહી દઉં આસાનીથી
હા એ સાચી વાત છે પણ આ વખતે તો આપડે જ બધાને પતંગ કાપીશું મેં તો અત્યારથી જ પતંગ ની ડિઝઇન પણ વિચારી લીધી અને આપડે બધા હેને મસ્ત રંગબેરંગી પતંગના કિમખાન બાંધીને અને ચાનદાર પતંગો લાવીશું અને ધાબા પણ હે ને મ્યુઝિયમ સિસ્ટ પણ આ વખતે આપણે ગોઠવી દઈશું
હા એકદમ પરફેક્ટ ડીજે વાગતું હશેને અલગ અલગ સોંગ વગાડશું અને એવો પવન સરસ હશે તો આપણે જલસા પણ કરીશું અને હા જમવાનું શું કરવાનું છે ઉત્તરાયણમાં તો શું ઊ ઊંધિયું જલેબી અને તલ ની ચીકી વગર તો સાવ અધુરું છે અમને તો ધાબા ઉપર અમે તો ધાબા ઉપર જ જોત ઊંધિયું તો અમે બહારથી જ મંગાવી લઈએ છે અને જલેબી પણ મમ્મી ઘરેથી કરી દેએ છે અને તલ ની ચીકી પણ બહારથી થી આવી જાય છે તમારે કેવી રીતે હોય છે
અરે એ તો ભૂલા ભૂલાય જ ગયું કે મારા ઘરથીને મારા મમ્મી હેને મસ્ત ગરમ ગરમ જલેબી અને સીંગ પછી તલની ચીકી બનાવી આપે હે ઈ હેનું ડબ્બો ભરીને આખે લાવું ને એટલે લે સતાવીશ તો આપને ગરમા ગરમ ખાવાય મળે અને ઊંધીયાની વ્યવસ્થા તું કરી લેજે
ડન મારા ઘરેથી તો મારા મમ્મી છે ને એકદમ ટેસ્ટી ઊંધિયું બનાવે છે કેમકે શાકભાજી તો જો કે અમારે સાંજે જ આવી જઈએ છે આગલે દિવસે એટલે એ ઉત્તરાયણ પેલાના દિવસે સાંજે આવી જાય શાકભાજી બધી બધું અલગ અલગ વસ્તુ ઊંધીિયાનું જે પણ સામાન હોય ને એ બધું સાંજે આવી જાય તો મમ્મી તો એકદમ ટેસ્ટી બનાવે છે અનેણા આપડણે ઘણા બધા મિત્રો ધાબા ઉપર હશું અને મજા આવશે પછી આપડે ધાબા ઉપર જમી જમી લેશું ત્યાં પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખજે
હા ચોક્કસ તારી વાતો સાચી છે આપણે પૂરી સાવચેતીની સાથે જ મજા કરીશું ને બધું ધ્યાન રાખશું
અને જોજે કે રસ્તામાં આવતી વખતે છે ને ગળામાં જાડું મફલર બાંધીને જ તું આવજે કોઈની કપાયેલી દોરી હોય કદાચ એ વાગવાનો આપણને છે ને બીક ન રહીએ આપણને એવો ડર ન રહીએ કે વાગી જાય તો અને એ આપણી મજા સાથે સુરક્ષા ત સુરક્ષા ત પણ જરૂરી છે ને
હા એ તારી વાત તો સો ટકાની ની સાચી છે આ વખતે હું સરખી રીતના બધું ધ્યા રાખીશ ને એવું ઘણા બધા કિસ્સા ઓલી વખતે પણ જોવા મળ્યા હતા કે નાના છોકરા બાઈક પર જતા હતા તો એમના ગળામાં વાગી જાય અથવા કોઈ બાઈક લઈન જાતા હોય તો ગમે ત્યાં અ દોરો હોય તો વાગી જાય અને આપડે પશુનું પ પક્ષીનું પણ બઉ ધ્યાન રાખવું પડે જેમ કે કબૂતર હે એ ઉડતા હોય તો એ દોરો એમને વાગી ના જાય અને પણ એમને નુકસાન ના થાય.
અને પશુ માટે તો એવું છે કે પક્ષીઓ વધારે એમાં પ્રોબ્લેમ થાય એના બિચાડાના પગ ને એવું બધું દોરી વાગી જાય તો દોરીથી એને પગમાં પ્રોબ્લમ થાય પ પક્ષીને બઉ વધારે ઈજા થાય છે એટલે છે ને સરકાર પણ એના એના માટે છે ને જયારે પતંગ મહોત્સવ આવે ને ત્યારે ઈ લોકો અલગ અલગ એના માટે અભિયાન ચલાવે છે અને એની થીમ પણ રાખે છે જેમ કે પશુઓ માટેની અ અલગ જ થીમ રાખે કે એને પછી એવા એવા હોસ્ હોસ્પિટલની તાત્કાલિક સારવાર મળી શકે એવું પક્ષી માટે પણ સ તાત્કાલિક સારવાર મળી શકે ને એવી રીતે ઈ લોકો એક કોલ નંબર પણ રાખેલો હોય છે.
હા એ વાત તો તારી સાચી છે પણ શું આપડે બધી વાત નુ ધ્યાન રાખી તો સારું રે ને આપણા કારણે કોઈ બીજાને નુકસાન થાય નહી અને ખાસ કરીને હેને આપડે સવારના ટાઈમે જગાસી ઉપર ચ વેલા ચડી જશું. એટલે હું બઉ ઉમ તડકો ના હોય અને જેના કારણે હે ને આપણને બઉ ગરમી પણ ના લાગે એમ તો એ સમયે ઠંડુ જ વાતાવરણ હશે પણ સવાર સવારમાં પવન સારો હોય તો આપણને પણ પતંગ ચગાવાની મજા આવે ને.
એ તો સાચી વાત છે અને અમારે તો અહીંયા સોસાયટીમાં કેવું હોય કે અ છે ને અમારે અમે ફ્લેટમાં છીએ ને તને તો ખબર જ હશે તો ફ્લેટમાં તો અમે બધા ત્યાં સા સાથે મળીને સવારમાં છે ને બધા બધાય ત્યાં આવી જાય અને અમે એક સાથે બધાય અ તે લોકોનુય બધાનુ એક સાથે જ અમે ધાબા ઉપર જમવાનું કરીએ પછી સૌ સૌ ના ઘરેથી બધા અલગ અલગ વસ્તુ લાવે પણ ઊંધીયુ તો જોકે મારા મમ્મી જ બનાવે અને બીજી બીજી કોઈ પણ ઈ શાકભાજીની વસ્તુ અમુક અમુક ઘટતી હોય ને તો ઈ લોકો બધાય સવસવની રીતે બીજી બીજી વસ્તુ પણ ઈ લોકો લેતા આવે અને બધી બ લેડીઝ થઈને સાથે મળીને ઈ લોકો રસોઈ પણ કરે છે. તમારે તો કેવું હોય ત્યાં?
અરે અમે તો હેને બારથીન પણ ઊંધિયું લાવી છીએ અને માર માસી છે ને એને બઉ મસ્ત ઊંધિયું બનાવતા આવડે છે તો તે એ સમયે હેને ઊંધીયાનો બિઝનેસ કરે હે તો અમે તેમની પાસે પણ ઊંધિયું લેતાવી અને ચાપડી પણ તે બઉ મસ્ત બનાવે તમ પાપડી ખાધેલી?
હા મેં તો ચાપડી ખાધેલી છે અને ટેસ્ટી હોય છે પણ તારા માસીના હાથની ચાપડી તો મેં નથી ખાધી તો એમ કરજે તું આવને એટલે તો મારા માટે તો પેશિયલ ચાપડી તું લેતી જ આવજે.
હા તો સારું એમ કરીશ અને હે ને ઓલા બટેકા પણ બઉ મસ્ત બનાવે હે દહીં વાળા એ સમયે. તે એ ખાધેલા છે?
બટેકા દહીં વાળા તો નથી ખાધા એમનામ મેં સાદા બટેકા ખાધેલા છે અને ઈએ મારા મમ્મી જે ઘર ના બનાવે ને હું ઘરનું જ ખાઉં છું બહાર ન તો હું કઈ ખાતી નથી એટલે મેં ઘર ના ખાધેલા છે પણ દહીં વાળા નથી ખાધા દહીં વાળા જો સારા એવા બનતા હોય તો તું દહી વાળા પણ મારી માટે ચોક્કસ લેતી આવજે.
ના ના આ તો કઈ બહાર ના છે નઈ કેમકે મારા માસી ઘરે જ બનાવે હે તો ઈ ઘરના જ થયા તો આ વખતે હું આઈશ ને તો બંને સાથે જ લેતા આઈશ. બરાબર?
હા ચોક્કસ ઈ બટેકા ને ચાપડી તો તું ભૂલતી જ નહિ અને ઊંધિયું તો મારા મમ્મીના હાથનું જ આપડે ખાવાનું છે ને તું આવ અટલે હું તારી ફેમિલી માટે પણ ઊંધિયું રાખીશું ને આપડે એવું હશે તો આપડે બે એમને પોહોંચાડી આવશું ને કા આંયથી અ રેપીડો કરી દેશું.
હ હા એ તારી વાત સાચી હે ને અમારા આંય તો હે ને એ ટાઈમે મમરા ના લાડવા પણ બઉ મસ્ત મળે હે તો તમાર મળે હે ત્યાં ઓલા ગોર વાળા મમરા લાડવા આવે હે?
ઈ તો બજારમાં તો મળે છે પણ અમે અ આજુબાજુમાં દેવા માટે અમુક છોકરાને દાન કરવાનું હોય ને આમાં તો કેવું હોય, કે અમારે તો સવારમાં પેલા ગાય ને ને બધું લીલું નાખવાનું હોય ને બધું દાન કરવાનું હોય, ત્યાં સવાર માં દાન કરવા જાય ને ત્યારે મારા મમ્મી ને મારા પપ્પા તે એ લોકો પણ જાયએ, તો ઈ છે ને નાના નાના છોકરા માટે ફૂટપારી ઉપર જે હોય ને એના માટે છે ને ઈ બહાર થી જ મમરા ના ને તલના લાડવા લઈ લ્યે પણ અમારા માટે તો એ લોક, કો છે ને થોડા ઘરે પણ બનાવે કેમ કે હું બારનુ ખાતી નથી એટલે મારા માટે તો પેશિયલ બનાવે ને બાકી બધા તો બારનુ જ ખાઈએ, લાડવા ને, તલ ને બધું.
હા અમે પણ હેને ગાયુંને દાન તો કરી પણ અમે કેવું કરી હી અમે બધા સોસાયટી વાળા હેને ભેગા થઈને આગલે દિવસે જ બધું હેને બધા પૈસા જમા કર લઈએ અને અમારી સોસાયટી માં હેને એક મોટું જબરું મેદાન હે તો ઈ મેદાન માં જ, છેને અમે એક સાથે હેને અ ગાય નો ચારો મંગાઈ લઈન ત્યાં જ નાખી દેઈ અને પછી એક સાથે જ બધા ફૂન કરી દેહિ અમે તો એવું કરી હિ બધા.
અમારે તો ગૌશાળામાં જ દેવામાં આવે છે અમે ઘણા વર્ષોથી છે ને ઈજ ગૌશાળામાં આપીએ છીએ એટલે પછી આ સોસાયટી ના બધા મળીને અમુક રકમ જે ડિસાઈડ કયરી હોય જે જે રીતે પોહોચી શકે એમ બધા સૌ, સૌને દીએને પછી બે ત્રણ ચાર પાંચ અ જે કોઈ પણ મોટા હોય મારા પપ્પા છે પણ બીજા જેન્સ લોકો અટલે ઈ લોકો બધા થઈ ને પેલા ઈ ફાળો તો ઈ લોકો દઈ આવે પણ તોય અમારે તો સવારમાં છે ને ઈ લોકો નીણ નાખ પા તો મારા મમ્મી પપ્પા તો બે જાય જ
હા ઠેક એવું છે એમને સારું ચાલ હવે અત્યારે મારે થોડુંક કામ હે પછી આપડે કાલે ફરી ફોન પર વાત કરશું અને પતંગ લેવા બજાર જવાનો ટાઈમ આપણે સાથે નક્કી કરશુંન સાથે જ લેવા જશું
હા એ તો સાથે જશું લેવા અમુક ભાઈએ લઈ લીધી હશે ને અમુક આપણને ગમે એવી આપણે કઈટ લઈ આવશું આપડી રીતે ઓકે. ચાલ બાય
હા બાય
ટેન ટેન